હેલો ભાઈ એમ છે ભાઈ કેટલા વખત પછી ફોન કર્યું
હા ભાઈ હું એકદમ મ જેામશું તું કેમ છ સચિ જ બઉ લાંબો સમય થાઈ ગયો આપણે વા થયાને
હું પણ એકદમ ફઇન છું યાર બસ આજે રવિવાર છે એટલે થોડો આરામ મળ્યો તારી યાદ આવીવી પણ વિચારતો હતો કે તને ફોન કરું તેજ તારો ફોન આવી ગયો કુદરતી ચમ હા
હા હા અને સચી દોસ્તી કરવે મનને વિચાર આવ્યો અને ફોન લગવાયયો બીજું કે શું ચાલે છે છ અજ કલ સાારી નોકરી કે ચાલી
નોકરી તો બસ ચાલે છે યાર ચાલ્યા કરે તું ચાલ્યા કરે તુલા ખબર છે કે આજ કલ આઈટી સેક્ટરમાં કેટલું કામ હોય છે ટાર્ગેટ અને ડેડલાઈન પછી જિંદગીમાં બધું જ નથી સાકાર કામ સાકાર કામસ એ જાય એટલે છે પણ આ કામ સારું છે સગાર પણ વધારી આપ છે એટલે થોડું સંતુષ છે તું કહે તારું બિઝનેસ કેવું ચાલે છે અમદાવાદમાં
ભાઈ બિઝનેસ તો પણ એમ જે છે શઆતને બહ મી હતી જીએસટી અને બધા નવા નવા નિયમને લીધે થોડી તકલીફ પડી પણ ધીરે ધીરે બધું વિષય થઈ ગયો છે અહંમાં હવે માર્કેટ થોડો શ થયું છે નવા ક્લાયન્ટ મળે છે એટલે કમકમે થોડા ધમધામ વધારારે રહેે છે કેટલી વાર તો એમ થઈ કે અને વર્તા તો નોકરી સારી હતી નાઈી ફાઈવ કામ કરવો અને પછી જલસા કરો બિજનેસમાં તો ચોવીસ કલાક ધ્યાન રાખવા જ પડે
નોકરી તો અભ્યસ્ એ વાત તારી સાચી છે હ ભાઈ બિઝનેસમાં જો જોખમ વધારે અને મહેનત પણ વધારે પણ તું પોતાના માલિક છે એ મોટી વાત છે બીજો તું કે ધી ઘરે બધા કેમ છે કાકા કાકીની તબિયત કેવી છે હવે
અને ઘેરે બધા મ ફન છે બાપાની તબિયત બીચમાં થોડીબ તેમને ઘટના નો દુખો બહુતો હતો પણ હવે ડોક્ટરને નવી દવાઈ આપણી છે અને થોડી કસરત બતાવી છે એટલે હવે તેમને બહ જ રહેતે છે મમ્મી પણ મજામાં છે તું કે ત્યારે ઘર બધાકી તાર લગ્ન પછી ભાવી સાથે કેવો છે ચાલે છે
ઘરે બધા મજામાં છે મમ્મી પાપા સમમેર સાથે છે હું ગામડાએ છે અત્યારે અને ભાવિની વાત તો કર્યા પણ એકદમ મજામાં છે એ પણ પોતાના સ્કૂલમાં જાઉ છું સારું કામ જુગી છે એ શિક્ષિક છે આ તને ખબર જ છે મારી લાઈફ એકદમ મસ્ત ચાલે છે એ હંમેશા તને એ તાર પરિવાર ની યાદ કરે છે એ કહેતી હતી સમીરભાઈ ને ઘરે બોલાવો કોઈ દિવસે જમવા માટે
થ થ જ મા વા હો અને હા હું જરૂર આવીશ જ્યારે જારથી તારા લગ્ન થયા છે હું તારી નવી ઘેર આવી જે નથી શક્યો મને પણ બહુ દુખ થાય છે પણ શું કરું આવી જ નથી શકતો પણ હવે ચોક્કસ આવીશ
હા ભાઈ ખતમ થયું
હા ભાઈ આમું પાાડ
હા ભાઈ આવું જ પડશે કોઈ બહના નહી ચાલ્યા હવે તને યાદ છે આપણા કોલેજમાં દિવસો જય્યારે આપણે એક જ બાઈક પર ટ્રેન બસ જેવી ગુમતા હતા અને એ ટપરી પર ટપરીની ચાાય હું આજે પણ ચાચ નો સ્વાદ બોલાયો નથી બોલ
અરે હા યાર શું દિવસ હતો એ પણમાં એક રૂપયો ના હોય તો પણ આખી દુનિયા પોતાની લગી હતી અને પરીક્ષા ન દિવસ આખી રાત ્યો અને પછલી એક્ઝામ હોલમાં જાણે બધું ભોલી જવું કેટલી મજા આવી હતી હવે હોડી જિંદગી ક્યારે ક્યારે ફીકી લાગ રહી છે
સાચી વાત છે ભાઈ હવે તો બધી જિંદ ડિજિટલ થઈ ગઈ છે ફોન પર વાત થાય શકે છે પણ પ્રત્ય મળવાનું આનંદ કઈ અલગ જ એટલે હું ચાલું છું આપને આ વીકેન્ડમાં કઈ પ્લાન કરીય
હમ
હું વિચારું છું કે આ આપણે આ વીકેએન્ડમાં કઈ પ્લેન કરીએ
અ શું છે યાર હા તું બરાબર કે છે શું વિચાર છે તારો આજે તો રવિવાર આખો પટવો ભણ્યો પણ આવ તો સેટરડે સન્ડે આપણે માંડી શકીએ
મને વિચાર આવ્યું છે કે આપણે આઠવા વીકન્ડ પર લોન આવલા જઈને આઠવાને કોઈાબા પર સાથે જમીએ શું કહે છે તું તાર બીજી સડ્યુલ નથી થી થોડું સમય નિકાલશે
લોનાવલા તો થોડો દૂર પડશે આવતા વીકેન્ડથી કેમ કેમ ુમાર મંડેના દેશ એક મોટી મીટ છે અમદાદ પણ હા આપણે એક દિવસ માટે મળવાનું પ્લાન ચોક્કસ કરી શકે હું વિચારું છું કે હું સેટરડે રાત્રિ ત્યાં આવી જાઉં પછી ંડે રાત્રે આપણા બધા સાથે જમી્યો અને શંડે આખો દિવસ જલસા કરીએ પછી શંડે રાત્રે હું પાછ અમદાવાદ આવી જાઉં
આ પ્લેન એક કબત છે થઈ જશે એ તણે તારો ભાગ ગુજરાતી શ્રીખંડ અને પૂરી બનાવને ખવડાશે તને ખબર છે એે બહુ મસ્ત રસોઈ બનાવે છે
અરે વા મારા મોઘામાં તો અથ્યાર થી જ પાણી આવી ગયયો શ્રીખંડ પુરી જોઈ નહી તો હું ગમેઠી ત્યાંથી દો બને આ વિજય આવું ચલો તો પછી આ પ્લેન નક્કી સમજુ હું સમમીું ને
હા આ પ્લેન એકદમ પાકું જ છે હું કેલેન્ડરમાં માર્ક કરી લું છું બીજા તો કહે તું આજકાલ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી દેખાતોું શ થયું અાઉન્ટ ડિટ કરી દીધું કે શું
હા યાર ડિલીટ નથી કર્યો પણ હવે મન લગાવવા સોશિયલ મીડિયા પર બહુ સમય વધી ગયો દિવસ દો તન કલાક બસ રીલ જોવામાં અને બીજા ફોટો રહેતા હતા તેમાંથી કઈ મગતું તો હતું નહી વધવા લાગ્યો હતું કે બધા કેટલા ખુશ છે અને હું આજ એટલે ઇસ્ટાગ્રામ અને ફેસબુકપર બુ બું કરી દીધું છે હવે તું થોડો સમય પોતાના માટે એને વચવા માટે કું છું કાઢું છું
તું એકદમ સાચો નિર્ણય લીધો છે ભાઈ આજે તો બધા ફિયર ઓફ મિ આઉટ નું ભોગ બન્યા છે મને પણ થઈ છે કે તું પણ અચ્છા કરું પણ તારી ભાવિની રીલસ બનાવવાનું બહ શોખ છે એટલે મારે પણ થોડું ઘણું સાથ આપ વું પડે છે હ હમ હું આપે એ વાત પછી મને ખબર પડી કે તું અહિયાં આવતો હતો ફ્લેટમાં ઇન્વેસ્ટ કરી સારો બને બહુ સારું ચાલે
હ તારે પાછી થોડી દર પછી કર કરું ઠીક છે જય શ્રી કૃષ્ણ ભાઈ હ